તો
હા હવે તમારી વોઈસ અવે છે.
હા પહેલાં ખબર નહીં હું થયું હતું.
હા.
હા તો આજનો આપનો ટોપિક છે વહેલા ઓઠવાના ફાયદાઓ.
હા.
તો વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા છે વહેલા ઉઠવાના કોઈ એક પણ નુકસાન નથી એનું તો વહેલા ઉઠવાથી આપણા શરીર માં બધાથી વધારે ફાયદો થાય છે. વધુ તાજગી અને ઊર્જા અનુભવાય છે. આરોગ્ય પણ સારું રહે છે તમારું. અને કસરત માટે પણ તમને સમય મળી જાય છે.
હા વાત સાચી છે તમારી અગર આપડ દિવસમાં વહેલા ઉઠીએ અને વ્યાયામ ચાલીએ તો આપણની દિવસ ની શરૂઆત ખુબ તાસગી ભરી થાય છે
બરાબર છે સવારે ઉઠીને બધાથી પહેલા આપને કસરત કરવી જોઈએ ચાલવું જોઈએ જેનાથી આપણી તંદુરસ્તી બની રહેશે
અગર આપણેે વેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરીએ અને ચાલવા જઈએ એનાથી આપડી અ શરીર એકદમ ત્રસ્ત સ્રૂ સફળ રહી છે અને આપણને કોઈ બી બીમારીઓ આવી ના શકે
સાચી વાત છે આપણે બીમારીઓથી દૂર રશું સવારે આપણે કસરત કરશું ચાલશું શરીર ને મેન્ટેન કરશું તો અને તમારા મનને પણ બહુ ફાયદાઓ થાય છે કે તમને સ્ટ્રેસ ઓછો થઈ જાય છે સવારનું વાતાવરણ શાંત હોવાથી મન શાંત રહે છે અને ચિંતા પણ ઓછી થઈ જાય છે ધ્યાન અને એકાગ્રતા વધે છે સવારે અભ્યાસ અથવા મહત્ત્વપૂર્ણ કામ કરવાથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે ને સકારાત્મક વિચાર પણ આવે છે સૂર્યોદય જોવા અને સવારની શુદ્ધ હવા લેવાથી મન ખુશ રહે છે
હા વાત સાચી જ તમારી સો ટકા પણ અગર આપડે વેલા ઉઠીએ અને આપડે આપડી ટાઈમ મેનેજમેન્ટ જે હોય એ આપણે એ કરી શક સરખું કરી શકીએ આપણેે ફોકસ રશું આપણું માઇન્ડ એકદમ એક્ટિવ રહેશે હા ફ્રેશ રહેશે અને આપણું શરીરને થકાવટ નહી મહેસૂસ થશે આપડી ફિઝિકલ હેલ્થ જે આપણે આળસ કરતા હોય એ સળ માંથી નીકળી જશે
સાચી વાત છે તમારી અમુક વિદ્યાર્થીઓને પણ આદશ હોય છે લેટ ઉઠવાની તો તેનાથી એ લોકોને અભ્યાસમાં પણ ફરક પડે છે અને આખો દિવસ પણ અ લેઝી ફીલ થાય છે જો તમે સવારે જલ્દી સો તો યાદશક્તિ પણ સુધરે છે અભ્યાસ વધુ અસરકારક બને છે પરીક્ષાની તૈયારી માટે તમને વધારે સમય મળી જાય છે અને મગજ સવારમાં વધારે પોઝિટિવ હોય છે અને શાંત પણ હોય છે
હા તમારી વાત એકદમ સરખી અને સારી છે આપડે અગર વેલા ઉઠીએ તો આપણને ખબર પડે કે આપને આ ટાઈમમાં કરવાનું છે ને આ ટાઈમમાં બીજું કઈ કામ હોય તે કરવાનું છે અને અગર આપણે સવારે ઉઠી ને આપણું માઇન્ડ ફ્રેશ રાખીને પૂજા પાઠ કરીને અત્યારે આપણે આ કામમાં સરળ રીતે ફોકસ રહીને આપણે અગર કામ કરીએ તો આપડું દિન એકદમ સ્વસ્થ ને તંદુરસ્ત જાય.
બરાબર છે. તમારા કામ અને કારકિર્દી હો
હા બોલો બોલો
તમને કામમાં પણ સક્સેસ મળશે. દિવસ નું આયોજન સારી રીતે કરી શકાય છે. કામ પણ તમારું ટાઈમથી પૂરું થઈ જશે તમે જલ્દી ઉઠશો તો. અને પ્રોડક્ટિવિટી પણ વધે છે. તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ મદદ મળશે તો
હા અને અગર આપણેે સવારે ઉઠીને અ અગર આપણેે સવારે વેલા ઉઠીએ તો આપણા લાઈફ સાઈલમાં ડિસિપ્લન કોન્ફિડેન્સ અને રેસ્પોન્સબિલિટી નામક વસ્તુ આપણને આવ ને આપણેે કામમાં સીધા સ્પષ્ટ થઈને ચાલી જાય.
હ એકદમ સાચી વાત છે તમારી. તમારા જીવન શૈલીમાં પણ સુધારો થશે તમે જલ્દી ઉઠવાનું ચાલુ કર્યું તો. તમારું ડેલી રૂટીન ફિક્સ થઈ જશે. ને તમારો ટાઈમનો પણ સારો ઉપયોગ થશે. તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ પણ બચશે. તેમાં તમે કઈ નવી સ્કીલ શીખી શકો છો. યાં તમે કશે ફરવા જઈ શકો છો માઇન્ડ ફ્રેશ કરવા માટે. અને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયામાં તમારો ઓછો ટાઈમ બગડશે. ને તમારું માઇન્ડ પણ ફ્રેશ રહેશે.
હા વાત સાચી છે તમારી તમે કેટલા વાગે ઉઠો છો સવારે
હું તો હમના રોજ સાત વાગે ઉઠી જાઉં છું કેમકે કોલેજની છુટી છે એટલે નહી તો હું છ વાગે ઉઠી જતી
ઓ એવું છે આ તમારી
સારી હેબિટ છે.
હા તમે કેટલા વાગે ઉઠો છો?
હું તો સાડા પાંચ વાગે ઉઠી જાઉં
અને આટલા જલ્દી ઉઠીને તમારું શું રૂટીન છે તમે શું કરો છો.
સવારે સાડા પાંચ વાગે ઉઠીને ચાલવા જાઉં છે.
તમે દિવસના કેટલા મિનિટ ચાલો છો?
મેં દિવસમાં અ ત્રીસ મિનિટ તો ચાલુ જ છું ને એમાં દસ હજાર સ્ટેપ કમ્પ્લીટ હોવા જોઈ
બરાબર છે તો તમે સવારે હા સાડા પાંચ વાગે ઉઠીને તમે અડધો કલાક ચાલો છો ને એના પછી
એના પછી ઘરે આવીને ઘરનું કામ કરું છું મારી મમ્મી ને હેલ્પ કરું છું.
તો તમે કસરત નથી કરતા?
કસરત હમળ નથી કરતી કેમ કે વરસાદનો હા એ છે તો અમને કશે જાતિ તો નહી મળે.
બરાબર છે. વહેલા ઉઠવાના મુખ્ય ફાયદા એ છે કે, સારું આરોગ્ય રહેશે. તમારી હેલ્થ મેન્ટેન થશે. ને વધુ તાજગીભર્યો દિવસ જશે. તમારું માઇન્ડ પણ એકદમ પોઝિટિવ રહેશે, પોઝિટિવ થોટ્સ આવશે. સવારે સવારે તમારા અભ્યાસ માં સુધારો થશે. સમય નું સારું આયોજન થશે અને સફળતા તરફ આગળ વધવામાં તમને મદદ મળશે.
હા, સવારે અગર વેલા ઉઠશું તો આપડે એક કામમાં ફ સ્રેસું આપણું માઇન્ડ અહીં ત્યાં ની લાગે. અને આપડી હેલ્ધી યર લાઈફ સાઈલ બનશે. આપણે જલ્દી સુઈશું તો જલ્દી ઉઠશું, એનાથી આપણું સ્લીપિંગ શેડ્યુલ બેટર. એમાં પ્રોડક્ટિવ થશે ને આપણે પૂરા દિવસ એકદમ એનર્જી ફીલ કરીશું.
સાચી વાત છે. અને એક આન વાત છે કે, જે સક્સેસફુલ લોકો હોય છે એ લોકોએ પણ નાઇન્ટી નાઇન પસેન્ટ લોકોએ કીધું છે. કે સવારે ઉઠવાની આદત રાખો. તેવું સવારના સમયમાં આયોજન કરે છે. વચન કરે છે, કસરત કરે છે, અને પોતાના લક્ષ્યો પર કામ કરે છે. આથી તેઓ વધુ આત્મવિશ્વાસી અને સફળ બને છે.
હા, એનાથી આપણું સ્ટ્રેસ, એન્ઝાયટી જે બી હોય. આપણને એ રીડ્યુસ થાય છે એ. નહીં તો આજકાલ ના લાઈફમાં સ્ટ્રેસ તો બધાને હોય જ.
હા, આજકાલ ના જનરેશન એ પણ કરે છે કે, લેટ નાઈટ સુધી જાગે છે. સિરીઝ જોય છે, રીલ સ્કોર કરે છે અને એના પછી એ લોકોને સવારે જલ્દી ઉઠવા ઉઠાતું નથી. એ લોકો બાર એક વાગે ઉઠે છે. અને એનાથી એક એ પ્રોબ્લેમ થાય છે કે, એ લોકો લેટ જમે છે. જેનાથી એ લોકોને અ ડાયજેશનમાં જરેક ટાઈમ લાગે છે તો ઓવરઓલ પોઈન્ટ એ જ છે કે, તમે સવારે જલ્દી ઉઠો, જલ્દી બ્રેકફાસ્ટ કરો, તો તમારી હેલ્થ પણ સારી રહેશે.
હા, વાત સાચી છે તમારી. જલ્દી ઉઠીને આપણે આપણની સ્વસ્થ એ એકદમ ફુલ્લી એનર્જી ફીલ કરે છે, આપણું માઇન્ડ એકદમ બેટર, શાર્પ થઈને બેસ્ટ બેટર મેમરી સ્ટોર કરશે. અને આપણું મેન્ટલ જે પરફોમન્સ હોય, જેવી તે કે ડિસિઝન મેકિંગ પછી કોઈ આપણેે નવી એ શીખતા હોય, યા પછી આપણે જે બી અભ્યાસ કરતા હોય. એ આપણું ઇમ્પ્રુવ થશે.
એકદમ સાચી વાત છે તમારી. ઘણા લોકોના સવારે જલ્દી ઉઠવામાં પણ બહુ તકલીફ પડે છે. તો એના માટે દરરોજ એક જ સમયે સોવો અને ઉઠો. રાત્રે મોડા સુધી મોબાઈલ ના વાપરો. ઓછામાં ઓછી સાત આઠ કલાક ઊઘલો. આલારામ ઘડિયાળ. પથારીથી દૂર રાખો, અને ઉડતાની સાથે પાણી પીવો. અને થોડું ચાલો અથવા કસરત કરો. સબંધની શરૂઆત સારા વિચારો સાથે કરો.
હા, એકદમ સાચી વાત છે તમારી.
સારું તો, તમારી સાથે વાત કરીને ઘણી ઇન્ફોર્મેશન મળી.
હા મને પણ બહુ જ સારી ઇન્ફોમેશન મ‌ઇ ગ‌ઇ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.
બાય જય શ્રી કૃષ્ણ.